હલો, હા કેમ છો?
હેલો, હા હા,
તો આપણે, આપણે વાત હતી ટાસ્ક પૂરા કરવાની ખાસ કરીને, ટાસ્ક પૂરા કરવાના છે ને,
હા.
તો હું ફ્રી હતો તો મને એમ થયું વાત કરી લઉં. મારે પણ ટાસ્ક પેન્ડિંગ છે પાંચ સાત,
હા હા બોલો,
હા તો આપણે વાત આગળ વધીએ તો, ટૉપિક બોલો તોય તમે કવાય ટૉપિક બોલ્યું કય એના પર વાત, તમે કયો એના પર ટોપિક પર વાત કરીએ એમ દસ મિનિટ,
ટોપિક તો આપડે, કોલેજ વિશે વાત કરી લઈ. અભ્ અભ્યાસ માં આગળ શું કરવું એમ,
હા બરાબર છે આજકાલ ખરેખર એવું છે ને કે અભ્યાસમાં, ટોકિંગમાં બહુ મુશ્કેલી થાય છે એટલે કે કહેવાય આપણે શું લાઈન લેવી ફ્યુચર શું હશે બાળક, એના વિશે,
હમ હા,
હા તો ખરેખર એવું જ છે કે આપને એમ થાય કે આ લાઈન, પછી જ્યારે છોકરો મોટો થાય ને લાઈન પર આવે. તો એ વખત એની ડિમાન્ડ ઘટી ગયી હોય. અથવા તો એને લાઇન્સ ન મળે. છે એને પ્રોપર વે જોતો હોય એવી રીતે. તો એના માટે છે ને આ એક બહુ કન્ફ્યુઝન ઊભું કરે છે એટલે હું એવું, હું વ્યક્તિગત વિચારું છું કે જેની ડિમાન્ડ અત્યારે હોય ને એના ઉપર ફોકસ નો કરાય. બરાબર છે.
હા.
હા જે અત્યારે હું એવું વિચારું મારા રીતે કે ભાઈ, જેની ડિમાન્ડ અત્યારે છે ને એના પર ફોકસ જ નો કરાય પણ, જેની ડિમાન્ડ ફ્યુચરમાં આવ આવવાની છે. બે પાંચ વરસ દસ વરષ રહીને એના પર ફોકસ કરાય બરાબર છે.
હા.
હા તો આપનું શું છે ને આ વિષશે બોલવું છે કેહેવું છે. રાઈટ ટુ રૉંગ,
હા.
બરાબર, તમારું શું એના વિશે કહેવું છે એમ કહું છું.
મારે તો હાલ કોલેજ પૂરી થઈ ત્રણ વર્ષની
હા હા.
ચોથું વરષ છે કરવું ના કરવું આપડ સાહેબો કે છે કરવું ના કરવું ચોથું વરષ કરી હતી તો એમે એક વર્ષ ન ગણાય એમ આમ કોલેજ તો પૂરી થઈ ગઈ ત્રણ વર્ષની
તો હવે શું કરવું છે આગળ હમ્મ હમ્મ આગળ છે ને હમ્મ
કરી નાખીએ એક વર્ષ માટે ત્રણ વર્ષની એ કોમ્પલેટ થઈ જાય ને ચાર વર્ષની પછી એમ એ કરવાનું એમ એમ એ પછી બી એડ
એમાં તો બધું ટાઈમપાસ છે એકદમ ટાઈમપાસ સિવાય કઈ નહી બીએડ એમએડ કરવાનું પછી તમે એટકને એજ આપવાની એમાં ક્લિયર થાવો તો ઠીક બાકી એની રાહ જોવાની ભરતી આવશે ભરતી આવે ત્યાં ઉમેવી દેશું ચિંતા ન કરો ઉમરી દેશે અમારે આવું જ થયેલું છે ડોન્ટ વરી હા ડોન્ટ વરી એટલે એવીક રાહ જોવાનો કંઈ મતલબ નથી શક્ય હોય તો એકાધી હારી લાઇન લઈ હા એક્સ્ટ્રા લાઈનમાં આવે આ રીતે કરો તો સારું હું કામ ખબર સે ઉમરા નામ કઈ જશે આપણને એવું હોય છે. કે ઉંમર નહી વહી જાય ના રે ના ભરતી આવતી જ નથી આ તો ઠીક છે હમણાં આવવાની જ ભરતી બાકી આવતી નથી. અત્યારે જે આવશે હજી ભરતી પંદર હજાર ની હવે એ બધી આપ આપણે દસ વર્ષ રહી પાછી આવવાની છે ભરતી આવી તો હું કરશું આમાં રહી ગયા તો અત્યારે જે આવવાની છે ને ભરતી આવે ખબર શિક્ષકોમાં ભરતી આવવાની છે અત્યારે હમણાં ઘણા ટાઈમ પંદર હજાર ભરતી આવશે.
હમ્મ.
વખત આવી ગ્યું ને પછી છે ને આ રીતે આપળે લગભગ છે ને આઠ વર્ષ સુધી કાઈ ની આવે. ભરતી કાઈ ની આવે દસ વર્ષ ની આવે તો હું કરવાનું ઉંમર વઈ જશે.
હમ્મ એ વાત હાચી
એટલે શક્ય હોય તો અત્યારે એના પર ફોકસ આપી અને એકવાર ક્લિયર જો આપણા નસીબ મા હોય તો થઈ જાય. આ કિતે મારી પુષ્કળ હરીફાય છે એક્ઝામમાં બઉ કાઈ છે નઈ એકઝામ તો બઉ ઈઝી છે. એ તો રીડિંગ કરશું એટલે આવડી જશે. પણ આ વાત છે કે પછી આપળે લાઈનમાં આપણે એમ થાય ગવર્મેન્ટ જોબ વાત હાચી છે. ગવર્મેન્ટ જોબની ડિમાન્ડ છે આવશું વેલ્યુ છે એની એના વગર લગ્ન નો થાય હું સમજી ગયો બાકી તો એટલે કંઈક એસ્ટ્રા કંઈક બીજું શું શું ફોકસ રાખવું જોઈએ. કા ટ્યુશન કલાસ હોય કા બીજું કઈક ત્રીજું હોય જે આપણે ગમે
હાલ તો ભરતી ભળી છે બધે ગવર્મેન્ટની અમ કોન્સ્ટેબલ ભરી
હા.
પોલીસ ની ભળતી પાસી આ કંડક્ટર ની પળી એ ભરી
રનિગ થઈ ગયું રનિગ પૂરું થઈ ગયું
હ.
રનિંગમાં આવી ગયા તમે?
હા, રનિંગ માં તો આઈ ગયા ને.
તો હારું કેવાય, તો પછી તો હારું કેવાય.
રનિંગ માં તો આવી ગયા‌.
હોય તો, પછી તો તો વાત નો પ્રશ્ન નથી બાકી હોય, એક્સ્ટ્રા તમે ખાલી ટીચર નું ફોકસ હોય ને તો. હમ.
બીજું પણ સાઈડમાં છે મારે‌. અ સંગીત કલામાં છે, તબલા વગારુ છે. તબલા.
બરોબર, સરસ ભાઈ બને, ઈ લાઈન બો હારી, ભવિષ્યમાં ઉપયોગી લાઈન થશે ઈ. હું કામ કેવા લોકો બો ઓછા હોય છે, જેમ ને આવું આર્ટ બધી કેવાય, બધી આર્ટ આવડતી હોય. હા, એમ એમ એટલી આવડે હારું કેવાય.
હા.
તો એમાં જ આપળુ ધ્યાન સંગીત ઉપર એ રીતે શું કામ કે, ઈ એક બો એની પણ સે ભરતી આવી નથી, કદાજ આવે, આવી શકે, પણ એની પાસે આપળી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ એનું છે, સર્ટિફિકેટ?
હા સ, ર્ટિફિકેટ હે ના, મારે સ્કૂલની. પેલા નંબરની સર્ટિ છે.
અરે વાહ.
હા, થેડ કયા? જિલ્લા લેવલ ની.
અરે ઓહો તો બેસ્ટ કેવાય, ભાઈ, કયા લેવલ? તો સિ સર્ટિફિકેટ હારું કેવાય, તો વેલ્લુ વાળું સર્ટિફિકટ. તને આવડતું હોય, નીત્ર અમુકમાં એવું થતું કે, આવડતું હોય ની.
મારા હાલ મોટા ભાગનો ખર્ચો તો, મારે એમાંથી જ નીકળી જાય છે, તબલા વગારવા માંથી જ.
અરે વા તો તમે તો તમે એવું શું કરો છો? તબલા વગાળવામાં.
કઈ ની બસ ઓર્ડર માં જવાનું, ભજન સત્સંગ હોય, કાર્યક્રમ હોય. એવા બધા કાર્યક્રમમાં જવાનું હોય.
ઓકે, તો બરોબર ઈ પણ પ્રેક્ટિસ થઈ જાય. ઈ બાને પ્રેક્ટિસ પણ થઈ જાય, અને આપને આવડી જાય, બરોબર ને.
હ.
સરસ, સરસ. તો આ તમે આ બરોબર કરો છો? પ્રમાણે. એક્ઝામિનેશન જે આ આવે છે, ગવર્મેન્ટની તૈયારી કરજો.
હા.
તમારે કોઈ ક્લાસીસમાં તમે જોઈન્ટ કરેલા છે. કોઈ ક્લાસ જોઈન્ટ કરેલા છે.
ના, ના આપડે કઈ એકે ક્લાસ નઈ કરેલા.
તો એક-એક. હા, એવુ એવુ હોય ને, તો એકાદ વખત છે ને, ગવર્મેન્ટના કોઈ પણ કલાસ છે ને, જોઈન્ટ કરી લેવા.
હા.
તો એમાં શું પ્રોપર આવસેને, તો આપને ટ્યુશન ક્લાસવાળા હોય ને, સાહેબ એવી રીતે સમજાવશે, શીખવાડે, અને અનુભવ હોય એનો.
હા, આપડે વગન ક્લાસે બધો અનુભવ બધું જ આવડે.
તો વાંધો નથી તો સારુ કેવાય
હમ્મ
તો મે બી એડ કર્યું કે એમ એ એમ એડ કર્યું છે
હા તો બી એ કમ્પ્લીટ થઈ ગયું
ઓકે તો હવે શું કરવાનું છે આગળ
આગળ તો જોઈએ હવે
તો બીએડ કર નાખો હવે ભાઈ- શોર્ટકટ બીએડ છે બી એડ કર લેવાય બી એડ કર લેવાય.
બી એડ બેડ કવ છું બીએડ કરી લેવાય એમ
હાં
થતું હોય તો હું તો એટલા માટે ક્વ છું બી એડ છે ને
હમ્મ
ભરતી આવાની છે મોટી જબર બોવ અને પછી પછી આવશે જ નહી ઇ ભરતી એક વર્ષ પૂરી થઈ ગઈને પછી પાછી જેને ભરતી આવામાં આઠ દસ વર્ષનો સમય લાગશે
હમ્મ
હમ્મ એટલે એમ છે
વિચારું છું હજીતો ડિપ્લોમા કરું આઈ ટી આઈ કરું ગમેતે કરુ અ
ડિપ્લોમા
હ આઈ ટી આઈ હ
મને લાગે છે ઇ બધું હારું જ છે પણ છે ને થોડુંક છે ને ઇ ઓલું છે ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જશે શું કામ કે તમે એક ગ્રેજ્યુએટ તો થઈ ગયા છો થઇ ગયા ને ગ્રેજ્યુએટ
હા
તો પછી પછી આગળ તો કંઈક પછી એમાં હું થાય ઉંમર હાથમાં નીકળી જશે અને પ ગવર્મેન્ટ જોબની કોઈ એજ હોય ઇ એજ પૂરી કર્યા પછી છેે તારામ કોઈ નહી પૂછે અને તમે કાંઈ છુ નઈ કરી હકો તો આપણને એમ થાય કરી હકશો નો થાય કાંઈ એપ્લાય જ નો કરી હકો પછી ક્યાં થયું કાંઈ પોતે એપ્લા કરું હોય ને તો તમે કહી હકો સાહેબ ને નો આવ્યુ એટલે એ બહુ અઘરું છે ડિમાન્ડિંગ વાળું છે એટલે કે હોય ને તો અત્યારે પૂરતી તમારી ઉંમર હજી થોડીક નાની છે તો જે ને ગવરમેન્ટ પર સુ ફોકસ કરી અને બી એડ જે છે ને એ કરો અને બીજી એક એક્સ્ટ્રા એડ આપી દઉ એડવાઈસ આપણે ખબર છે બે પ્રકારની એક્ઝામ આવે છે ટેટ અને ટાટ ખબર છે ને
હા
એમાં હવે તમે છે ને ટી એ ટી ટીએટી ટીએટી એની એક્ઝામની થોડી ઘણી તૈયારી કરો હાઈસ્કૂલની
હમ્મ
હાઈસ્કૂલ માં કેવું છે ખબર છે એજ લીમિટ નથી બઉ ખબર છે પ્રાથમિકમાં લિમિટ આવી જશે ત્રીસ વર્ષ બત્રીસ વર્ષ પછી નહીં તમે ભરી શકો
હા
અને હાઈસ્કૂલમાં કેવ છે, ખબર છે કે, તમારી પાસે સ્કોપ રહેશે, પિસ્તાલીસ વર્ષ સુધી. પર્યક્ષો.
હા.
એટલે આપણા હાથમાં શું લોંગ ટર્મ થઈ જાય, અને હાાઈસ્કૂલમાં એક બીજો પીક પોઈન્ટ એવો છે. કે હાાઈસ્કૂલમાં છે, ભરતી ઓછી આવે ખબર છે. હાઈસ્કૂલમાં આવતી જ નથી, ભરતી ઓછી આવે, આવે ને એ વખતે આવે. હીરોય ને, નંબર આવી જાય એમાં. એવું છે, બરાબરને. હમ તો છે ને, તમે હવે મેં જે પ્રમાણે કીધું પ્રમાણે. ગ્રેજ્યુએટ બરોબર થઈ ગયા છો, તો ડિપ્લોમા લાઈન ન રહેતા આવે. હવે આપણે લાઈન કઈ લેવાની છે, બીએડ તક બીએડની. પીટીસી પણ નહીં, પીટીસી સારું જ છે હે, નહીં ને.
હા.
પીટીસી પટ્ટણી. આપડે બીએડ બીએડ કરવાનું, બીએડ પછી છે ને, બીએડમાં છે ને, ટકા યારે લાવે. આવે, એ રીતે કરવાનું, એટલે આપણે છે ને, યુનિવર્સિટી સારી હોય ને, એમાં આપણે જોવાનું કે, જે હ એમ એનો રેશિયો સારો હોય, પર્સન્ટેજ રેશિયો સારો હોય. અને આ અને ડિમાન્ડવાળી હોય, યુનિવર્સિટી એક્સનલમાં નહીં કરવાનું. ખબર છે. નહીં કરવાનું, એક્સર્નલમાં ખબર છે, એક્સર્નલની બોન્ડીમાં નથી, એક્સર્નલઈ પૂછશે પણ નહીં. ગવર્મેન્ટવાળા એટલે જો શક્ય હોય ને તો. મેં કહેધો, એ પ્રમાણે કીધું બીએડ કરવું હો અત્યારે, અને ઇંગ્લિશમાં કરવું હોય તો, બધા તો બેસ્ટ. ઈગ્લશમાં કરું, તમારે.
ઇંગ્લિશ માં જોઈએ.
જો ભાઈ-બેન એક વાત એવી છે, ઇંગ્લિશમાં કરશો ને, તો એની વહેલી બુહારી છે. કોઈ છે જ નહી, ઈંગ્લિશ બીએડ કોઈ છે, જ નહી શ કોઈ શું? કોઈ નથી, હું જેટલા રોખું છું ને, બધા ગુજરાતી બિડ છે.
હા, હા.
ઈંગ્લિશ બીડ તો કોઈ છે જ નહીં, એટલે ઇંગ્લિશની અલગ સુવેલની હોય, ડિમાન્ડ હોય. અને છે ને, ગવર્મેન્ટ હવે એક પ્રોજેક્ટ ઉપ જ જઈ રહી છે, ગવર્મેન્ટ ઇંગ્લિશ સ્કૂલ. હા, એટલે એટલે આપણે કેમ ગુજરાતીની સ્કૂલો છે, મીડિયમ સ્કૂલ છે. હવે એમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવવા મળશે. ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એ વખતે એ લોકો શું એ લોકો છે ને. એ એ વખતે એ લોકો ઇંગ્લિશ મીડિયમ ડિમાન્ડ કરશે. તો આપણે ઈંગ્લિશમાં બીએડ હોય ને, તો આપણે વેલ્યુઅબલ છે. અને આપડો ઓલું આવી જાય, શું કેવાય. મળી જાય વેલી એવું છે, બરોબર ને. બરાબર કીધું ને.
હા, બોલો. હા, બરોબર.
બરોબર છે ને, મેં કીધું એ. હા, એ બે બેન એટલે એવી રીતે કરજો, હવે તમે કરો ને. તો ઈંગ્લિશમાં પીડ કરવાનું, એટલે એની વેલ્યુ થશે, ડિમાન્ડિંગ વાળું.
હા.
ઓકે
ઓકે
તો હવે આજની વાત અહીં આપણે પૂર્ણ કરીએ. બરોબર બાય બાય પાછા મળીએ ઓકે
ઓકે